હા
અવાજ આવ છે મારો
હા બિલકુલ સંભળય છે તને સંભળાય છે મારો અવાજ
હા તમારો સંભળાય છે અને મારો ક્લિયર આવે છે ને મોટે થી અવાજ આવે છે કે ધીમેથી આવે છે
ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ આવે
કેવું છે મજામાં
એકદમ મજા
હમ
હલો
હા
થોડું ફાસ્ટ મો ને ધીરો વ્યા
હા શું ચાલે મજામાં
એકદમ મજા
ચાલલો ને જે આપડે દક્ષિણ ભારતની મુસાફરી વિશે થોડીક વાત કરીએ ખુબ જ સુંદર વિશે વિષય છે
એકદમ એકદમ મને આજે ખૂબ જ રસપ્રદ વિષય લાગે છે
બિલકુલ દક્ષિણ ભારતમાં છે ને સુંદર ભાગોમાંથી આમ એક કહેવાય છે
એકદમ એકદમ અને ત્યાં તમે જોુવ કે ઘણા રાજ્યો આવેલા છે
હા અને દક્ષિણ આમ કેવાય છે ને કે દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે
એકદમ એકદમ અને ત્યાં દરેક જગ્યાની સંસ્કૃતિ પણ અલગ અલગ હોય છે
બિલકુલ અને ત્યાં છે ને ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે હા
એકદમ સાચી વાત છે ને તમે જોવ કે એ મંદિરોની રચના ખૂબ જ સુંદર કરેલી હોય છે
ઘણા લોકો છે ને આ મંદિર જોવા પણ જાય છે
એકદમ મને તમે જુઓ કે મંદિરોમાં પણ શાંતિનો અનુભવ થાય છે આપડે ત્યાં જોઈએ ને તો
હ અને દક્ષિણ ભારતમાં છે ને ઘણી હરિયાલી પણ હોય છે
ખરેખર ત્યાં મોટા મોટા વૃક્ષો પણ જોવા મળે છે
એલા તો વિસ્તારમાં છે ને ઊંચા પહાડો પણ આવેલા છે
એકદમ અને ત્યાં પહાડ ઉપરથી એકદમ સુંદર દ્રશ્ય જોવા મળે છે
બિલકુલ ત્યાં છે ને ઘણા ઝરણા પણ આવેલા છે
બરોબર વરસાદ ના સમયમાં ઝરણા વધુ સુંદર લાગે
બિલકુલ અને દક્ષિણ ભારતના દરિયાની કિનારી પણ આમ જાણીતી છે
ખરેખર એકદમ સાચી વાત છે તમારી એને ત્યાં સવારે અને સાંજે સુંદર દ્રશ્ય આપને પહોચવા મણે
બિલકુલ અને ત્યાં તો છે ને કવાય છે કે આમ સમુદ્ર કિનારે પણ લોકો છે ને ફરવા જતા હોય છે ત્યારે
એકદમ એકદમ સાચી વાત છે ને ત્યાં તમે જોઓ કે શાંત વાતાવરણ ત્યાં બહુ હોય છે
બિલકુલ અને દક્ષિણ ભારતમાં તો છે ને ઘણા
તો મને બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો પણ આપણને ત્યાં ખૂબ જ જોવા મળે
અને ત્યાંના તો છે ને શહેરો પણ છે ને વિકસિત હોય છે હ
ખરેખર એકદમ સાચી વાત છે ત્યાં તમે જોઓ કે રસ્તા ઘણા સારા રીતે બનાવેલા હો
મેન ત્યાંની વાત છે ને તે રેલવે સેવા પણ છે ને સારી હોય છે આપણા કર થબો.
બિલકુલ બિલકુલ અ બસ સેવા આપ ઘણ તાલ સુધી મળી રહે છે આપણ
બિલકુલ અને મુસાફરી કરતા કરતા જ ને ઘણી નવી જગ્યા જોવા પણ મળે છે.
ને ત્યાં તમે જોુઓ કે દરેક જગ્યાની અલગ અલગ ઓળખ હોય છે.
બિલકુલ અને કેટલાક તો સ્થળો છે ને ઇતિહાસ માટે જાણીતા છે હ
અને કેટલાક આમ સ્થળો પ્રકૃતિક સૌંદર્ય માટે પણ એકદમ જાણીતા ત્યાં હોય છે.
અને દક્ષિણ ભારતમાં ઘણા આમ સંગ્રહાલય પણ છે હ.
એકદમ એકદમ સાચી ઓપ્શન હ જમ. જૂના વસ્તુઓનું એકદમ સંગ્રહ કરીને રાખેલું છે.
બિલકુલ અને કેટલાક સ્થળો પર છે અને મોટા બગીચા પણ હોય છે.
ખરેખર અને ત્યાં લોકો ચાલવા અને આરામ કરવા પણ જતા હોય છે.
અને દક્ષિણ ભારતનું છે ને હવામાન ઘણા છે ને ગરમ હોય છે.
ખરેક ફરણે કેટલાક પહાડી વિસ્તારમાં ઠંડુ તાપમાન ત્યાં જોવા મળે છે.
પણણ આમ નળિયા પણ હો આમ વય છે ત્યાં કેહેવાય છે ને
સાચી વાત છે અને નદી કિનારે ઘણી સુંદરતા આપણને જોવા મળે છે.
દક્ષિણ ભારતમાં છે ને વિવિધ પ્રકારના વૃક્ષો ઉગે છે હ.
એકદમ સાચી વાત છે ધવરિયલ ને ત્યાં તમે જો કે નવરિયર પૂછો ત્યાં બહુ જોવા મળે છે આપણને.
કેળા ના તો બગીચા એટલા બધા ત્યાં જોવા મળે છે ને એની વાત જ એક અલગ હોય છે.
તો મસાલાની ખેતી પણ મોટી માત્રામાં ત્યાં જોવા મલી છે.
મારી તો આમ કેવાય ને કેઈ આમ ઈલાયચી અને આમ લવિંગ ના પાન ઉગાડવાવામાં તો ત્યાં એટલા બધા આવે છે ને ત્યાં તો એ બધા ના છે ને ખેતરો હોય છે.
બિલકુલ એક તમે સાચી વાત છે તમારીને તમે જુઓ. કે આ મસાલા ઘણા દેશો સુધી એ લોકો મોકલે છે.
અને છે ને કેહેવાય છે કે દક્ષિણ ભારતમાં છે ને ઘણા ઉત્સવ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.
એકદમ એકદમ અને ત્યાં દરેક ઉત્સવની અલગ જ રીત આપણને ત્યાં જોવા મળે છે.
હમ્મ. ત્યાં લોકો છે ને પ્રમાણગત કપડાં પણ પહેરે છે ત્યાં વ્યવસ્થિત એકદમ.
એકદમ સાચી વાત છે તમારી, ને તેના રંગ અને રચના એકદમ સુંદર હોય છે.
ત્યાં તો છે ને નૃત્ય કલા પણ આમ પ્રસિદ્ધ છે.
હા, હા અને આપણેે સંગીતની પરંપરા પણ ઘણી એકદમ જૂની ગઈ હતી.
હા એ વાત તો છે પણ ઘણા લોકો છે ને કળા શીખવા પણ ત્યાં જાય છે હ.
બિલકુલ-બિલકુલ અને તમે જુઓ કે બાળકોને પણ વિવિધ કલામાં ભાગ ત્યાં લેતાં હોય છે.
બિલકુલ અને દક્ષિણ ભારતમાં તો ને ઘણા પ્રાણી સંગ્રહાલય પણ છે.
બિલકુલ અને એ તો તમે જુઓ કે ત્યાં વિવિધ પ્રાણી આપણનેં ખૂબ જ જોવા મલતા હોય છે.
જેમ કે પક્ષીઓ પણ આમ ઘણી આમ કહેવાય ને કે સર આમ ત્યાં જોવા મળે છે આપણને.
બિલકુલ-બિલકુલ અને ત્યારે તમે જુઓ કે કુદરતી સૌંદર્ય લોકોને ને એકદમ ત્યાં આકર્ષિત કરી મૂકે છે.
અને કેહેવાય છે ને કે મુસાફરી ધોરણ છે ને ઘણી માહિતી પણ આમ મળે છે આપણને.
એ પણ એકદમ સાચી વાત છે તમારી અને નવા સ્થળો વિશે જાણવા મળે એ બહુ મોટી વસ્તુ છે.
ઇતિહાસ કહેવાય છે ને કે સંસ્કૃતિ સાથે આમ જોડાયેલું છે. અને તેમાંથી માહિતી પણ મલે છે.
હા અને તમે જોઓ કે વિશે પણ આપણને તેમાં ઘણું શીખવા મળતું હોય
એને મુસાફરી ધોરણ છે ને ઘણી આમ માહિયતી પણ આમ બધી બહુ જ બધી વગેરે આ મલતી હોય છે.
એકદમ અને તમે ત્યાં જુઓ કે કેટલા કુલ બહુ જ આમા લાંબા બનાવેલા હોય છે એને.
હા, ત્યાં ઘણા મોટા આમ વ આમ કેવાય ને કે બંદર પણ આમ છે
એ એકદમ સાચી વાત છે, ને સમુદ્રી વ્યાપાર પણ ત્યાં ઘણો મોટો ફેલેલો છે તે જોવા જઈ
અને મુસાફરીથી ઘણી નવી વસ્તુ જોવા મળે.
એકદમ-એકદમ સાચી વાત છે, ને બનાવમાં પણ આપણે વધારો થાય છે એકદમ.
બિલકુલ અને આવી મુસાફરી છે ને દેશની વિવિધતા આમ સમજાવવાની મદદ કરે છે હો. અને જોવા જાય ને એમ કહેવાય છે કે આમ દક્ષિણ ભારત ની જેટલી વાત કરે ને એટલી ઓછી છે, હજી તો મારી જોડે એટલી બધી છે ને કે દક્ષિણ ભારતમાં છે ને ઘણા કુદરતી સ્થળો પણ છે. તમને ખબર?
એકદમ સાચી વાત છે, ને ત્યાં બહુ બધા કુદરતી સ્થળોને બહુ બધું છે તે જોવાના
બિલકુલ અને ત્યાં છે ને ઘણા મોટા તળાવો પણ આવેલા છે હ એ તો કેવાનું મારે રહી જ તો તમારી જોડે
બિલકુલ ઘણા તળાવો એકદમ સસ અને બહ આમ આકર્ષિત કરતા હોય છે લોકોને જોવા
સવા ન સમય છે ને ઘણો તેનો સુંદર લાગે છે મને તો બ
બિલકુલ બિલકુલ એકદમ સાચી વાત છે તમારે કુદરાતી સ્થળો ત્યાં ખૂબ જ છે જોવા હતા
એ તો એય ગ કે સાંજે છે ને આકાશના રંગો પણ આમ સુંદર દેખાય છે અને આ દ્રશ્યો છેને ઘણા લોકોને ગમે છે ત્યાં
બિલકુલ બિલકુલ ને ત્યાં બહુ બધા સારા સ્થળ હોય છે જે પ્રવાસ આવા ઘણા લોકો ત્યાં જતા હોય છે
અને છે ને મને આજે આ વિષય પર વાત કરી ખુબ જ આનંદ આપણે ચોક્કસ પીધી વાર આપણે આ વિષય પર વાત કરીશું કે કોઈ નવા વિષય પર
ચોક્કસ ચોક્કસ કરશ ઘરી મરી